હલો.
હલો.
હા.
હ.
હલો હા અવાજ આવે?
હા.
હમ્મ.
આજે હું તને એક ખાસ વાત પૂછવા માંગતી હતી. તારા માટે મહિલા સશક્તિ કરણ એ-એટલે શું? આજકાલ આ શબ્દો બહુ સાભાળવા મળે છે.
હા ખુબ સરસ પ્રશ્ન છે. મારા મતે મહિલા સશક્તિકરણ એટલે ફક્ત ભણી ગણીને નોકરી કરવી એ ટલુ જ નહી પરંતુ સ્ત્રીને પોતાના જીવનના નિર્ણય લેવાની સંપૂર્ણ આઝાદી મળવી તેને ઘરમાં અને સમાજમાં પુરુષ સમાન અને માન સન્માન અને તકો મેળવી એજ સાચું સશક્તિકરણ છે.
મારી વાત બિલકુલ સાચી છે પણ તને નથી લાગતું કે આજે સમય ઘણો બદલાયો છે. આજે સ્ત્રીઓ બ્લા પાયલોટ બની રહી છે. દેશની સહમદો સ્થાપી રહી છે અને મોટી કંપનીઓની સીઓ પણ છે. હવે તો આપણે સશક્ત થઈ જ ગયા છે ને
હા. તું જે કહી રહી છે તે સિક્કાની એક બાજુ છે. શહેરોમાં અને શિક્ષિત પરિવારોમાં આ બદલાવ ચોક્કસ દેખાય છે. પરંતુ જો તું ગામડાઓમાં કે પછાત વિસ્તારોમાં જઈને જોઈશ તો આજે પણ ઘણી દીકરીઓને અહ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આજે પણ નાની ઉંમરે તેમના લગ્ન કરી દેવામાં આવે છે.
હા એ વાસ્તવિકતા હું નકારી શકુ નહી. ક્યારેક મને થાય છે કે આ પરિસ્થિતિ બદલવા માટે સૌથી મોટું હથિયાર કર્યું હોય શકે?
હ અહ શિક્ષણ શિક્ષણ જ એવું હથિયાર છે જે બધું બદલી શકે છે. જયારે એક દીકરી ભણશે ત્યારે તે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થશે અને શિક્ષણ તેનામાં આત્મવિશ્વાસ જગાડશે. અને તેને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવશે.
સાચી વાત છે. આર્થિક આત્મનિર્ભયતા બહુ મહત્વની છે. જયારે સ્ત્રીઓ પોતાના પૈસા પોતે કમાય છે ત્યારે તેની નિર્ણય લેવાની શક્તિ વધે છે. તે કોઈના પર બોજ નથી બનતી પણ કાવ્યા નોકરી કરતી મહિલાઓ માટે પણ શું બધું સરળ હોય છે?
ના બિલકુલ નહી આજે નોકરી કરતી જે મહિલાઓ છે તેમની સામે પણ ડબલ જવાબદારી છે. તેમણે ઘરનું રસોડું, બાળકોને પણ સંભાળવાના હોય છે. અને ઓફિસ નું કામ પણ જાતે જ કરવાનું હોય છે. ઘણી વાર પરિવારના સભ્યો નોકરી કરવાની છુટ તો આપે છે, પણ ઘરના કામમાં મદદ નથી કરતા. આ માનસિકતા બદલવી એ ખૂબ જરૂરી છે.
બારાબર કહીયુ. પુરુષો એ પણ સમજવું પડશે કે ઘરની જવાબદારીઓ બંનેની સરખી છે. આ સિવાય મહિલાઓની સુરક્ષા પણ એક બહુ મોટો મુદ્દો છે અને જો સ્ત્રી બહાર નીકળતા ડરસે, તો તે સશક્ત કેવી રીતે બનશે?
ચોક્કસ સ્ત્રીઓ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ સરકાર અને સમાજ બંનેની જવાબદારી છે. કડક કાયદાઓ હોવા જોઈએ જેને જેથી ગુનેગારોમાં ડર રહે અને તેમની સાથે જ આપણી આપણી દીકરીઓને પણ આત્મરક્ષક ના પાઠ ભણાવવા જોઈએ અને માનસિક રીતે મજબૂત બનાવી જોઈએ.
આ બધી ચર્ચા પરથી મને સમજવાું કે મહિલા સશક્તિકરણ ની શરુવાત આપણા પોતાના ઘરથી જ થવી જોઈએ. આપણે આપણા દીકરા દીકરા અને દીકરીઓ વચ્ચેનો બંધ કરવો પડશે. દીકરા ને ઘર કામ શીખ થવું પડશે અને દીકરીને આકાશ આંબવાની છૂટ આપવી પડશે.
અદભુત તે આખા સંવાદનો નીચોડ બહુ સરસ રીતે કહ્યો છે. સ્ત્રી કોઈ ના અહ સ્ત્રી કોઈ નાથી કમ નથી તેને બસ એક મુક્ત આકાશ અને થોડા પ્રોત્સાહન ની જરૂર છે જય્યારે એક સ્ત્રી સશક્ત બને છે, ત્યારે આખો પરિવાર અને આખો દેશ આગળ વધે છે.
ટોપિક વાત કરીને આ વિષય વિશે મારી સમજ ઘણી સ્પષ્ટ થઈ ગઈ.
તારો આભાર આટલા મહત્વના વિષય ચર્ચા કરવા માટે.
તારી આ બધી વાતો સાંભળીને મને એક જોરદાર આઈડિયા આવ્યો છે. આપણા સામાજિક વિજ્ઞાન ના વિષયમાં મહિલા સશક્તિકરણ પર એક ગ્રુપ પ્રોજેક્ટ બનાવો છે ખબર છે ને?
હા, સાચી વાત, શિક્ષકે ગયા અઠવાડિયે જ આ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. મને તો સમજાતું જ નથી કે તેમાં શું નવું કરવું જોઈએ, તારો શું આઈડિયા છે?
બમને આ પ્રોજેક્ટસ સાથ સાથે જ કરીએ, સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટમાં ફક્ત ચાર્ટ પેપર પર ફોટા ચોટાડીને અથવા નિબંધ લખીને લાવશે. પણ આપણે કઈ અલગ કરીએ તો આપણે આ વિષયને એક અલગ અંદાજમાં રજૂ કરીએ તો
વાહ મને તારો આ વિચાર બહુ ગમ્યો પણ આપણે પ્રોજેક્ટમાં એવું તે શું નું ઉમેરી શકીએ જેનાથી આપણો પ્રોજેક્ટ ક્લાસમાં સૌથી બેસ્ટ બને.
સૌથી પહેલા આપણે પ્રોજેક્ટના ફઈલ ના પ્રસ્તાવના, હા પ્રસ્તાવનામાં બતાવીશું. કે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હતું. જેમ કે ગારગી અને મૈત્રી વિદેશી મહિલાઓ તેનાથી આપડા પ્રોજેક્ટ નો પાયો મજબૂત થશે.
હા. અને તેના પછીના ભાગમાં આપણે આજના સમયની સફળ મહિલાઓના ઉદાહરણ. નું આપીશું અને જેમ કે રમતમાં પીવી સિંધુ અને મીરાબાઈ ચાનુ બિઝનેસ માં કિરણમજૂનદાર સો અને અંતરિક્ષમાં જે કલ્પના ચાવડા આ બધી સ્ત્રીઓની સક્સેસ સ્ટોરી ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને ખૂબ પ્રેરણા આપશે.
આ સિવાય પ્રોજેક્ટને આકર્ષક આકર્ષક બનાવવા માટે આપણે એક નવો પ્રયોગ કરીએ કે આપણે શાળાની આસપાસ ના ગ્રામીણ કે મધ્ય મધ્યમ વર્ગીય વિસ્તારની પાંચ છ એવી મહિલાઓનો નાનો ઇન્ટરવ્યુ લઈએ જો દમ પર નાનો મોટો ગૃહઉદ્યોગ કે વ્યવસાય ચલાવે છે.
હા. અરે આ તો બઉ સરસ આઈડિયા છે મોટા મોટા દાવા કર કરવા કરતા આપણે આપણી આસપાસની રિયલ લાઈફ અ હેરિયન્ઝનની વાતો પ્રોજેક્ટમાં લખીશું તો પ્રોજેક્ટ એકદમ સાચો અને જીવંત લાગશે આપણે એમને પૂછી શકીએ કે તેમને કામ શરૂ કરવાનમાં કઈ અડચણો આવે છે અને તેમને તેનો સામનો કેવી રીતે કર્યો?
બરાબર અને છેલ્લે આપણે પ્રોજેક્ટ ના કન્ક્લુઝન માં સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ અને મહિલા હેલ્પલાઇન નંબર જેમ કે એક એકસો એક્યાસી અભિયમ હેલ્પલાઈનની માહિતી પણ ઉમેરીશું. જેથી આ પ્રોજેક્ટ ફક્ત માકસ મેળવવા માટે નહી પણ જાગૃતિ ફેલાવવા માટે નો બને.
ચોક્કસ. આ પ્રોજેક્ટ થી આપણા ક્લાસ ના છોકરાઓની માનસિકતા પણ બદલશે. આપણો પ્રોજેક્ટ જોઈને શિક્ષક પણ ખુશ થઈ જશે. તું કાલે બપોરે મારા ઘરે આવજે આપણે બંને મળીને આખું પ્લાનિંગ પેપર પર ઉતારી દઈએ.
હા ચોક્કસ હું કાલે જરૂરી ચાર્ટસ, કલર પેન અને ડાયરી લઈને આવીશ. આપણે આ પ્રોજેક્ટને આપણી સ્કૂલ નો બેસ્ટ પ્રોજેક્ટ બનાવીશું.